જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો.?
બસ હું પણ મજામાં છું, શું ચાલી રહ્યું છે.? કારોબાર, બધો વેપાર બધુ સારૂ ચાલી રહ્યું છે?
હા એકદમ સારું ચાલી રહ્યું. તમે જણાવો તમારે? તમારે ત્યાં બધું કેવું ચાલે છે? તમને શું ગમે છે, નોકરી કે પછી આ વ્યવસાય ગમે છે.?
જો અમારે તો છે, ને વ્યવસાય છે, તો વ્યવસાયમાં માટે તો હું એવું કહીશ કે અ વ્યવસાય પણ એક બાબતે તો સારો છે, કે એમાં આપણે આપણા મરજીથી આપણા સમયથી જઈ આવી શકીએ છેએ, આ અપ આપણા અનુકૂળ આપણને જ્યારે રજા જોઈએ, ત્યારે આપણે રજા રાખી શકીએ છે, પણ વ્યવસાયમાં પણ ઉતાર ચઢાવ બહુ બધા આવે છે, ત્યારે એનું ભુગતાન આપણે પોતે જ કરવો પડે છે, તો બહુ ભાનથી આપણને અ કોઈ પણ વ્યાપાર હોય એ ચલાવવો પડે છે. તો એ પ્રમાણથી એક જોખીમ પણ લગાતાર એમાં હોય જ છે. એટલે જોખીમ ના આધારે જોઈએ તો નોકરી વધારે સારી હોય છે. નોકરીમાં સમય નિર્ધારિત હોય છે. પછી એમાં બધા વેતન અને એમાં જે સ્કીમ્સ વગેરે જે પણ હોય છે. એ પણ બધી નિર્ધારિત હોય છે, તો એમાં આપણને કોઈ પ્રકારનો કોઈ પ્રકારની હાનિ જોખીમ ઉઠાવો પડતો નથી આપણેે જે પગાર ફિક સોય એ પગાર ઉપર આપણે કામ કરી શકીએ છીએ.
હા એજ ને નોકરીમાં આવું હોય છે કે, એક દર મહિનાની એક પગાર નિશ્ચિત હોય છે. તો એ હિસાબ થી પગાર મળતી હોય છે અને આમાં કોઈ આપને જો આ વ્યવસાય અમે આપડે પોત તે માલિક હોય છે. તો આની કોઈ કમાણી ન કોઈ મર્યાદા રહે નથી કે કોઈ દિવસ સારું થઈ શકે છે. અને કોઈ દિવસ આપણને નુકસાન પણ થઈ શકે છે. તો બધાનાં પોતપોતાના ફાયદા છે ને, ગેરફાયદા છે. તો અ હા!
બિલકુલ સાચું કહો છો તમે જો, બૈંરુ પોતપોતાની જગ્યાએ અલગ જ એનું સ્થાન રાખે છે. નોકરી કરતા જે હોય છે એ લોકો નો પગાર તો ફિક્સ હોય છે. પણ તમને ખબર છે ને કે આજકાલની મોંગાઈ કેટલી છે? એ મેહગાઈમાં એ ફિક્સ પગાર સાથે આપણને કેવી રીતે અ અ અ ગુજરાણ કરવું એ બહુ મોટો સમસ્યા હોઈ શકે છે. અને વ્યાપાર છે તો વ્યાપારમાં જો સારો નફો થઈ રહે તો આપણે આગળ પણ સારી જલ્દી વધવાના ચાન્સ હોય છે. તો આ પ્રકારે નોકરી અને વ્યવસાય બંને એકબીજાના આમ કહેવાય કે, બંને પોતપોતાની જગ્યાએ બહુ સારી અ જે લાભ લાભ અને નુકસાન એવું રાખે છે. આપણાં આપણને એવું હોવું જોઈએ કે આપણે આપણામાં કઈ કાબિલિયત છે, તો આપણને એ પ્રમાણે આપણે ચુનાવ કરવો જોઈએ. નોકરી કરવી છે કે પછી, વ્યવસાય કરવો છે.?
હા એજ ને મને તો આવું લાગે કે વ્યવસાય સારો છે. કારણ કે, એમાં સારી કમાણી હોય છે. અને પછી જે આપણે નોકરીમાં જોઈ શકીએ છઈ કે, પ્રમોશન આપણને કઈ પણ પ્રમોશન માટે રાહ જોવી પડે છે. પછી અધિકારીઓના નિયમો નું આપ ને પાલન કરવા પડે છે. જે ટાઈમ હોય, એ ટાઈમ પર જ આપણને જવા જવા પડેવ પછી એક ટાઈમ ફિક્સ હોય, અને છુટ્ટીનો પણ આપણને ક ક્યારે પણ મળતી નથી. જે એક ફિક્સડ આપણની છુટ્ટી હોય એ જ મળતી હોય છે. તો એ એ ઘણા બધા નુકસાન છે અને નોકરીમાં આપણે કોઈ પણ દિવસે ક્યારે પણ આપણને કઈ જરૂરી હોય તો, આપણે નીકળી શકીએ છે. એ કારણ કે એ આપણના નીચે ઘણા બધા લોકો કામ કરતા હોય છે. તો એ આપણે થોડાક ફ્રી થઈ શકીએ છીએ અને બહાર નીકળી શકે છે. અને આપણને કોઈક આવું જરૂરી કામ થાય તો વ્યવસાયમાં ટેન્શન રહેેતો નથી. કે ભઈ છુટ્ટી લેવાનું કઈક ટેન્શન નહી કે પગાર કટાશે કે આવું કઈ.
બિલકુલ સાંચુ કહો છો તમે. પણ વ્યવસાયમાં એક એવી વાત છે કે, વ્યવસાયમાં આપણને એક સાથે થોડા પૈસા નાણાકીય એમાં રોકાણ કરવું પડે છે. ત્યારે જ આપણે એમાં નફો અ મેળવી શકીએ છીએ તો એના માટે પણ આપણને સારી કોઈ મોટી રકમ હોય તો, આપણે વ્યવસાયમાં અ એનો ઇન્વેસ્ટમેન્ટ કર કરવો બહુ જરૂરી છે. ધંધો એટલે ધંધામાં તો એવું જ છે કે, આપણને પૈસા વધારે પડતા આપડી જે મૂડી હોય છે. નાણાકીય મૂડી એને આપ પણનેઈમાં અમ એમાં રો ણ કરીએ તો જ આપણને આપડે અ કોઈ એવો અ વ્યવસાય કરી શકીએ છે
તમે કે આમાં આપણને મોટા ભાગે વધારે પૈસા અ અમ્મ નાખવા પડે તો જ આપણે કમાની કરી શકીએ કોઈ પણ ધંધો ચાલુ કરવા પેલા એમાં આપણને વધારે પૈસા ઇન્વેસ્ટ કરવા પડે છે, તો એ એક મોટું અ ટેન્શન છે. પછી આવું છે કે ભાઈ એમાં નુકસાન ન જોખમ પણ વધારે હોય છે, કે ભાઈ દુકાન ચાલશે કે પછી નહી ચાલશે એ પણ પેલાથી કઈ કઈ નહી શકાય એમાં આવું છે, કે ચાલ્યા પછી જ ખબર પડશે કે એ ચાલવાની છે, કે પછી શું છે તો આપણને નુકસાન પણ ફેસ કરી શ કે અને ફાયદો પણ થઈ શકે તો એ પણ એક મોટી વાત છે તો એમાં પણ આ આ એક નુકસ ગેરફાયદો છે આ વ્યવસાય ન પછી કામનો ભારો અને જવાબદારી પણ વધારે દે જોવા મળે છે આપણને અને કોઈક આવક નિશ્ચિત હોતી ન તિ અને આ આપણના નોકરીમાં તો એક ફિક્સ સેલેરી હોય છે અને આ વ્યવસાયમાં કોઈ નિશ્ચિત અ સેલેરી તો હોતી નથી એ આપણા અ ખૂ પોત કમાણી કોઈ કોઈ પણ ખબર ના પડે ક્યારે ઓછું થઈ શકે ક્યારે વધારે પણ થઈ શકે.
બિલકુલ સાચું કહો છો તમે અને એક બીજી વાત એ પણ છે કે જો કોઈ ધંધો સિઝનલ હોય તો સીઝન ઉપ અ સમય સિઝન અને સમય એ બઉ જ અસર કરે છે, એ ધંધા ઉપર કે અ કોઈ સીઝનનો ધંધો હોય તો ઈ સીઝનમાં જ સારો ચાલતો હોય અને પછી બીજા આપણે અ સમય એમને એમ બેસવું રહેેવું પડીએ કે નકામાં રહેવું પડે તો વ્યવસાય જે વ્યાપારી અમ્મ હોય છે એને બહુ જ અ સબ્ર થી અને બહુ શાંતિ થી કામ લેવું પડે છે, તો જ એ એના ધંધામાં એ ટકાઈને રહી શકાય છે.
હા એ તો સાચું કય્યું કે આપણને બઉ સા મહેનત કરવી પડે છે, તો જ આપણે રહી શકીએ છે, અને એ આપણના એ વ્યવસાયમાં બહુ ટાઈમ પણ લાગે સફળતા મેળવવામાં અને સિઝનલ હોય તો એમાં તો કેટલો એ જેમ કે રક્ષાબંધન ર રાખીનો વ્યવસાય હોય તો એ રક્ષાબંધનમાં જ ચાલે તો એ કેટલા આવા હોય છે, જે સા સારું અગર આપણનુ કારોબાર હોય તો આપણે એમાં આમાં રહી શકી છે અને આગળ વધી શકીએ છે અને સારું નઈ ચાલતું હોય તો પછી આપણને ઘણું નુકસાન પણ અ અ જોવા મળે પછી કેટલા બધા સિઝનલ છે, જેમ કે હવે વરસાદ ન સિઝન આવવાનું છે, તો પછી રેનકોટ અને છત્રીઓ તો એમાં પણ કેટલા વ્યવસાય આવા હશે જે છત્રીઓને રેનકોટ નો ધંધો કરતા હશે તો એ અલગ અલગ કેટલાક આપણને જોવા મળે છે
બિલકુલ અને જો વ્યવસાયમાં વ્યવસાયમાં જે અ વ્યાપારી હોય છે, એ વ્યાપારીને અ ધંધામાં પણ ક્યાં કેટલી જગ્યાએ પૈસા ન રોકાણ સાથે સાથે કર્જમાં અ વ્યવહારિકતાના લીધે એને ક્યાંક પડજામાં પણ પૈસા અ આપવા એટલે જે વેપાર ચલાવે છે ને એને એમાં પણ અ વેપારી સાથે ક્યાંક અ આપણો પોતાનો માલ હોય એ કર્જમાં પણ આપવો પડે કે પ એ વાપરી લે અને પછી બે ત્રણ મહિના પછી પેમેન તાવે તો એને સ્ર બઉ શાંતિથી પણ કામ કરવું પડે છે એને પૈસા ન રોકાણ વધારે કરવો પડે છે તો વ્યવસાયમાં એક તો આ સૌથી મોટી અમ્મ આ નેગેટિવિટી છે અને બીજી એક નેગી નેગેટિવિટી એ છે કે એમાં અ જો કોઈ નુકસાન અચાનક કોઈ એવા લહેણા કે નુકસાન આઈ જાય તો એ નુકસાન પોતે જાતે જ એને અ વેઠવો પડે છે, તો એ સૌથી મોટી આ આ વસ્તુમાં નેગેટીવીટી છે.
હા એજ ને એ વ આપણને જોઈ શકી છે કે ભાઈ એમાં ઘણા નુકસાન પોતે જ અ જોવા પડે છે, અને મોટા નુકસાન પણ થઈ શકે તો કે અ વ્યવસાયમાં નુકસાન પણ આપણને અ સહન કરવાની તા હોવી જોઈએ તો તોજ આપણે વ્યવસાય કરી શકીએ કે એમાં તો કોઈક દિવસ બઉ સારો ધન ધંધો થઈ શકે કોઈક દિવસ આવું થાય કે કઈ પણ ન થાય આખો દિવસ ખાલી બેઠા રે ને આપણને વેપારીઓને પણ પૈસા ચુકવવા હોય. તો જવાબદારી ઘણી બો બધી હોય છે વ્યવસાયમાં જ્યાં નોકરીમાં આવું કોઈ જવાબદારી એટલી રહેેતી નથી એમાં આપણનું એક કામ હોય છે પૂરતું અને એ આપણને કરવું હોય છે તો એ એટલું આપણને ટેન્શન રહેેતું નથી વ્યવસાયમાં વધારે જોખીમ હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે વ્યવસાય થોડો જોખીમ ભર્યો હોય છે અને નોકરીમાં પણ એવું તો હોય જ છે કે એના ઉપર અ વર્ક પ્રેશર બઉજ હોય છે સમય પર કોઈ પણ પ્રોજેક્ટ સમય પર પૂઅ પૂરું પાડીને આપ આપવું અને આપણે પોતાની સ્પર્ધા હોય છે બધા અંદર રો અંદર અ જે પણ અ જે આપણા જે કલીગ્સ હોય છે એમના સાથે સ્પર્ધા હોય છે, કે એમને કે કોને કેવું પરફોર્મન્સ આપ્યું એના ઉપર એનું પ્રમોશન નિર્ધારિત હોય છે. તો તેમાં પણ બહુ વર્કલોડની જિમ્મેદારી તો હોય જ છે, કે જયારે એ સારી રીતે પોતાનો અ કર્તવ્ય અ ભજવે છે, ત્યારે જ એને આગળ અ પ્રમોશન આપવામાં આવે છે. તો એટલી બધી વ્યવસાય અને નોકરીની સરખામણી કરીએ તો બેવું પોતપોતાની જગ્યાએ તો સારા છે પરંતુ એનો અમ આપણને આપણામાં કયો હુનર છે કે આપણે કેના માટે કાબિલ છે એ જોઈને પછી આપણે આપણા અ વ્યવસાય કે આપણો રોજગાર આવો ચૂનવો જોઈએ કે વ્યવસાય કે પછી નોકરી
હા એકદમ સાચું કય્યું કે આપને સેમા સ સારું કરી શકીએ એ આપણને આપણને જેમ ગમે છે એ હિસાબથી કરવું જોઈએ કેટલી કેટલો જરૂરી છે, કે આપણે જે જો લાઈનમાં જઈશું એ આપણને બઉ ધ્યાનથી વિચારીને એ લાઈન ચૂઝ કરવી જોઈએ કઈ નહીં કેટલી માહિતી મળી ગઈ તમારી જોડે વાત કરીને ચાલો પછી મળીએ.
હા તું ફરી જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.